ભાઈ.
કસુ નહી આ મસ્ત જમીન બેઠા હમણા.
એવ મતલબ મોડા જમ્યા તમે યાર
હા બાર જ ગ્યા તા જમવા તો. અહી હા એ નજીકમાં મસ્ત ઢોસા ને એવું બધું મલે છે, તો જ ગ્યો હતો જમવા.
એવું એમ.
હમ્મ.
પેટ ભરા એક ઢોસાથી યાર તમારે.
અરે પણ ઢોસા એકલા થોડી ને ખાધા તમે કેવી વાત કરો છો.
એવું એમ, બીજું શું ક જમ્યા.
હ જુવોને બે પ્લેટ મસાલા ઢોસા ખઈ ગ્યા પછી તે એ રેસ્ટોરન્ન્ટ વાળાનું કઈ હતું સ્પેશિયલ ડિશ કે એ મસૂરી પુલાવ ને એવું બધું તો એ બી જમ્યા જોડે અને પાઉભા જી બી ખાધી મસ્ત પેલા મસ્ત પેટ ભરાઈ ગયુ આટલે હું ચારડીઝ ખાધી એલા.
હ હ આટલું બધું બારનું ર તમારે તો જોબ બી બહાર છે એટલે બહાર ખાવાનું જ થતું છે રોજ હે.
ના ના આમ તો રોજ જાતે જ બનાઉ પણ આજે યાર થોડુંક રવિવારનો ટાઈમ વીકેન્ડ નો ટાઈમ હતો તો ચલોન બહાર જઈ આઈ એ એમ.
હા તો યાર આ તો પણ રોજનું તો ના સારું બારનું કારણ કે તેલ વાળું ને પાઉ ને એ બધું તો યાર શરીર બગાડે.
હા એટલા જ તબિયત બગાડે એટલા જ વીકેન્ડમાં એકાદ દિવસ રાખીએ બાકી તો રોજ તો ક્યાં મેળ પડે. નહીતર તો ખાવાના બિલ કરતા તો દવાખાના ના બિલ વધારે ભરાઈ જાય.
એજ ને હમણાં જોઓ ને અમારે બાજુમાં એક છોકરો હતો. એ કઈક. અ શું કેવાય પફ કેવું કઈક મંગાય તું લઈને. તો પછી પપ ખોલ્યો એટલે સ્વાદ થોડો એમ અલગ આવતો હતો. પછી એને ખોલ્યું તો બટાકા બધા સડેલા અને પપ ગંધ મારતો હતો ને. પછી પેલા. ફૂડ સેફ્ટી માં એને ફરિયાદ કરી એટલે પછી એક્શન લીધી ફૂડ સેફ્ટી વાળા એ. કારણ કે પછી એને પ્લુ થઇ ગયું હતું એનાથી ફૂડ પોઈઝનિંગ થઇ ગયુંું.
હમ.
એલા. એમ સાચવું પડે એમ એટલે બહ બિચારાને ગણો ને. ગયા બુધવારે દાખલ કર્યો હતો. આર્યો ન ગયો બુધવાર. મંગળવારે રજા આપી એટલે અઠવાડિયું રાખ્યું એને હોસ્પિટલમાં. અને બીજું. પાંચ દિવસ બી રેસ્ટ્ટ કરવાનું કીધું એય તો અલગ એટલે દસ દિવસ દસ બાર દિવસ બગડે એના.
હમ.
હમ.
એટલે એ તો છેજ હવે પાછો આ. ચોમાસું વાશે એટલે રોગચાળો બી પાડશે આ લોકો બહાર ન. એલા કે જાડા ઉલ્ટટી કોલેરા ફાટ આ થયું તે થયું. એ બધું થવાનું.
એટલે અમારે એવું જ થું તું ગાંધીનગરમાં.
હા.
ગાંધીનગર માં પાણીપુરી છે ને ખાધી ને લોકો શું અચાનક કોલેરા ફાટી ની.
હમ.
ગવર્મેન્ટે લગભગ નહી નહી ના તો મહિનો પાણીપુરીને બધી દુકાનો બંધ રાે છે પાણીપુરી જો ખુલ્લી હોય દેખાય ને એમના
હું
શન લઈ રહ્યા એમ.
તો.
હ હું એક દિવસ ખોર મને ઈચ્છા થઈ કે પાણીપુરી ખાવી છેાય.
હમ.
ફર્યો પણ બધા બંધ પચયા તો ખબર પડી કોલેરા ફાટી નીકળ્યો છે પાણીપુરીને કારણે.
હા.
અ એટલે મ્યુનિસિપાલટી વાળા પાણીપુરીની દુકાનો બધી એક કડીઓ બધી બંધ કરીાવી દીધી છે.
હા.
હમ આવું થાય છે ભાઈ ખાવાથી તો.
એટલે એ બી આચરવું પડે પણ આ તો એમ શું કવાય. પાછુ આપડાને કેવ કે ભાઈ ટેસ્ટી ખાવા ઘરનું તો બઉ ખાધું પ. ટેસ્ટી નહી ખાધું એટલે બારમાં તો ચટકારો આવા જ. એ બહાર ખાવા વગર તો પાછી ઊઘ ના આવે અઠવાડિયામાં એક વખત તો.
હા બાર નું અવાજું ઉપેલું. જીભને સ્વાદ અળી જાય ને એક વાર બાારની પાઉભાજી નો સમોસા નો પાણીપુરી નો એટલે થોડી થોડી વાર ઈચ્છા થાય જ કે બારની એમ. પાણીપુરી લાઈને ખાતા હો કે દાબલી ખાતા હોઉ સમોસા ખાતા હોઉ.
હા એટલે. પછી ઉનાળામાં કે બરફનો ઘોળો ખાવો શેડી નો રસ પીવો આ પીવું તે પી એના લીધે પછી શરદી થઈ જાયને ઉધરસ થાય તાવ.
હા શેડીને રસના એ બધું તો ભાઈ સમજ્યા કે કુદરતી છે એટલે ચાલે. પણ આ ઘોળા માં તો મારા છોકરાને જ એકવાર કલર એવો આઈ ગયો હતો ને ભાઈ ગળું બધું ખરાબ થઇ ગયું. તો એને લગભગ નહી નહી તો મહિનો એને ખાસી રહ્ છે. ખાંસી ના શરદી બધું
કેમિકલ વાળું એ કલર આવે તો પછી એ તો થવાનું જ ને.
ઠંડુ બંડું આઈસક્રીમ ખાવી હોય ખાવાનો પણ ગોળો નઈ ખાવાનો.
હા. નોર્મલ શરદી ચાલશે પણ આવી કેમિકલ વાળી શરદી થાય ને
હલ્દી નહીં ચાલે શરદીમાં ને શરદીમાં પછી ને માથું દુખે ને તાવ આવે ને એવું બધું થઇ ગયું હતું એ મહિના મહિનામાં તો
હા એટલે ખોટું પાછું ભણવાનું બગડે એ બધું
હમમ. ક્વોલિટી જોઈને ખાવું કે એવા પ્રકારનું તેલ વાપરે છે ને એજ ખબર નથી પડતી જમવામાં શું વાપરે છે. કઈ વસ્તુ વાપરા છે એ ખાલી પ્રોફિટ જોવે છે કે આ ધા અને એને એમાં ને એમાં સમોસા ચાર વખત તળી દઈશ. તો મારે ચાર ગરમ સમોસા નીકળી જશે.
હા
અને એ પાયામ ઓઈલ એક તો ના નીચલી ગોળડી ન એનેમાંય ચાર વખત તોડા
હા હા એ તો પછી તબિયત જ બગાડાના બીજું શું
હા એ પ્રોફિટ જ વિચારતા હોય કે આના ગોળામાંને એમાં એવડી લાાવો ને સિગરેટ નાખી દઈએ આ નાખી દઈએ એટલે ટેસ્ટ આવે ટેસ્ટ આવે એટલે લોકો ખેંચાવાના જ છે.
હા.
હા પોતાનો ટેસ્ટ સારો કરવા માટે પ્રોફિટ કરવા માટે ગમે તે ગમે ત્યાજ સુધી જાય. ક્વલિટી મેન્ટેન ના રહેે તો ચાલશે પણ ખાલી ટેસ્ટ આવ જો હોય લોકોને
હા પણ એમ એ પણ પણ એ વસ્તુ બી લાંબો નહી ટક તમે કહો છો ને પણ ટેસ્ટ આવે એમાં કેવું કે તમે આ ટેસ્ટ તો લાવ દીધું પણ ક્વોલિટી સારી ન એટલે મારું ખાવાનું એ લોકો બીમાર પડે એટલે પછી એ ફરીથી ના આવે. એ માણસ
ફરીથી નાવાને એ પાછા બે બીજા જણા ને કે કઈ અયા ના જતા એટલે જોકે અગ થવાનું જ છે પણ એમ અ આટલી હદ સુધી જતા હોય છે લોકો એમ
હમમ એલે પદી એવું થાય ને તારી મારી છે તો એ એફઆઈઆર બી કરી દે કે ભાઈ કે ગમે તે કે કે ભાઈ આવું છે અહી તો તમે જરાક તપાસ કરજો. અને પછી લો ક્વલિટી નું મળ્યા જે ફૂડ વાળાને ના આવતું હોય ક્રાઈટેરિયા તો પછી બેન બી કરા તમારી રેસ્ટોરન્ટ કે જ શોપ હોય
એ વાત સાચી ભાઈ
હમ
એ જોગે તો એવું આવું જ ફૂડ સેફ્ટીમાં છે ને દર મહિને ચેકિંગ થવું જ જોઈએ એટલે શું બધા પોતાની ક્વલિટી સારી આે અને રસોડામાં શ પ સ્વચ્છતા રાખે એટલે શું લોકોને એમ હેલ્થ ઉપર કેટલી બધી અસર ના પડે એમ ના એવું લાગ તો સરકારને એવ નિયમ
હા તમે જે તમારી દીકલ હા બોલો બોલો
સરકારને એવો નિયમ જ કરી દેવા કે આ વસ્તુ જે આ તેલ તો આ તેલ જ વાપરવાનું છે સીંગ તેલ જ વાપરવાનું પછી પામ ઓલ બેન્ડજ કરી દેવા જો કે સરકારને તો કારણ કે પછી લોકો હોય તો હોય પણ લોકો છાને છેુ કે વાપરે તો ખરી જાય મિક્સ કરીને હ બોલો બોલો તમે શું કેતા તા
એટલે એમ કેતા હતા કે ભાઈ ક્વોલિટી સારી હોય તો ભલે થોડુંક ભાવ વધે ચાલે પણ પછી માણસ ગમે એટલે ફરીથી આવવાનો જ છે અને બીજા બેને કવાનું એટલે તમારા ઓટોમેટિકલી ભલે તમા શરૂઆત ભાવના લીધે કદાચ તમારા ઓછો પ્રોફિક થાય કે ગમે તે પ્રોબ્લેમ થાય પણ થોડોક લાંબો ટાઈમ જાય બે ચાર મહિના થાય છ મહિના થાય એટલે પછી તમારે પબ્લિક બી આવવાની ને ધંધો બી સારો થાય એટલા લોકો એના લીધે જે ખરાબ ક્વોલિટી વાપરે એ બી ખરાબ વસ્તુ જેમ કે ભાઈ તમારે થોડી રાહ જોવી પડે ખાલી પણ રાહ જોયા પછી તમારે જે ફાયદો થવા ને એ તમાર લાંબો કે ભાઈ તમારી ક્વોલિટી બી સારી બીજા બધા બી આવે એમ
હમમ બે જણા ને એક્ટ કરે
હો, એટલે એવી વાત છે.
ને આપડે સમજવું જોઈએ કે ભાઈ અહંયા ધારો કે ઓછું પૈસા નુ મળે છે, આ હોટલ સારી છે. સસ્તામાં જમાડે છે આપડે ત્યાં ના જવાય કારણ કે એમ જો વસ્તુ સારી વાપરતા તો બરોબર છે, પણ જો વસ્તુ નીચી વાપરતા હો તો જીરા ભાવ ની ચા ભાવે આપડે જમા દવા ને દરરોજ
હમ તો એક વખત આપડે ટેસ્ટ કરીએ એટલે આપણને બી પડી જ જાય કે ભાઈ આટલામાં આટલું ના જાાવ એટલે ના જાવ
હુંઆપડે પછી આપડે સમજવું જોઈએ કે આપડે અહિયાં સસ્તામાં રોજ ખાઈએ એટલા ને એટલા પૈસા કે દવાખા
હા એ બીજ હા એ બી છે અને તમાર બાજુ કઈ ફેમસ સસ્તો જામ ખાણે પીને
ખાણીપીણીમાં તો અમારી બાજુ જોવા ને ભાઈ આમ ફાસ્ટ ફૂડ તો ફેમસ જ છે
એમ નહી આમ પણ તમારે જે એરિયામાં હોય આમ
અમારે એરિયામાં એ એક છે જો કે ગાંધીનગર ના તો નથી કો રાજકોટની એક દુકાન છે એ ભાઈ બનાવે છે ઘુઘરા ને એક દાદા દાદ દાદા દાદી છે ઉમર લાયક એ પાણીપુરી બનાવ છે એ બેનું બહ બહ મસ્ત માર્કેટ છે અમારી એરિયામાં કારણ કે એ એકદમ બહુ સારી ક્વોલિટીમાં બને આપે છે એમ
હ તો તો સારું કેહેવાય આ વસ્તુ અને અમારે આ ડાકોર બાજુ ડાકોર ના ગોટા તમે નામ હાંબડિયું હોય તો,
હા ડાકો ના ઘોટા બહુ ફેમસ છે. અમે એક વાર આયાતા ખાધા તા બહુ મજા આવે
બાપા લાલ ના ગોટા
હા ગોટા ગોટા તો ભાઈ બૌ બહુ વસ્ત બહુ મસ્ત વસ્તુ છે, ડાકોર ની યાર
હા પણ વધારે ના ખાતા પાછા જાડા થઈ જયા છે.
એવું એમ, એની તકલીફ બી રહે છે ત્યાં?
હા એમાં એવુંજ છે ને એટલે બહુ ગરમ આવ ક્યાં
હા બરાબર બરાબર. કો કો બીજું કો, હારું હેડો તને મળીયે ભાઈ હ કાલ કેમ.
હા હ મલીએ, અરે